હ, શુંરામાં જોું
હા, બસ એકદમ મજામા, તું બોલતા એમ છે. તમ હજુ, મને યાદ કરી કેમનો એકદમ ફોન કર્યો આટલા ટાઈમથી, તો ફોન નહી કર્યો
હમ અરે નાલી યાર બહુ બિઝી હતી, ને એટલે મે તને મારીથી તને ફોન નતો તો આજે ટાઈમ મળ્યો અને કામ હતુ, તાર્યું એટલે એકધું લાવ, તને ફોન કરી લઉ એટલે અ્યારે નબરી હતી, તો તને ફોન કર
અચ્છા બોલ શું કામ હતું કેવું છે, તબિયત પાણી તારી સારું ઘરમાં બધા સારા છે. જમી લીધુ, તો કે જમવાનું બાકી છે, હજુ.
હા, ઘરે તો બધા સારા જ છે, મમ્મી પપ્પા ની તબિયત સારી છે બેન જોબ પર છે, અત્યારે ના હજી, જમવાનું તો બાકી છે, જમવાનું બનાવવાનું જ બાકી છે, હજી તો એટલે મેં કી દુ તું લાવ પેલા તારી સાથે વાત કર લઉં પછી, વિચારું જમવાનું શું બનાવ બોલ તું. કે તારા ઘરે બધા મજામાં છે, તારા ઘરે બની ગયું જમવાનું કે બાકી તારી બેહેન બધા શું કરેશ મજામાં છે.
હા, બસ જો બધા એકદમ મજામાં. જમવાની જ તૈયારી કરતી હતી, ને તારો ફોન આવ્યો મે તુ લાવ પેલા તારી સાથે વાત કરો મમ્મી ને કીધું કે, આ ડુંગળી ટામેટા સમાર દે એટલે મે કીધું તારી સાથે વાત કરી લઉ, ત્યાં સુધી બોલ બોલ શું કામ હતું તારે. કેમ એકદમ ફોન કર્યો કઈ થયું છે, કે. કે મને કઈ થયું હોય, તો
અરે નાનાલી કશું થયું, નહી કશું થયું નથી, પણ આ તો છે, કોલેજમાંથી એક પ્રોજેક્ટ આવ્યો છે, અ એઆઈનો તો તું મને કઈક ટોપિક છેને, એ આઈ વિશે, હું સેના પર સેના પર પ્રોજેક્ટ બનાઈ સ શકુ અને મારે ઇન્ટર્નશીપ બી કરવાની છે, તો તું મને કે કોઈ એવી સારી જગ્યા કે હું, ક્યાં હું ઇન્ટર કરી શકું, તને એક્સપિરિયન્સ હોય તને તો એક્સપિરયન્સ હશે, ને તારા ભાઈ બહેનને બી એક્સ એક્સપિરિયન્સ હશે, તો તું મને કર શેર કર કે મારે ક્યાં ઇન્ટર્નશીપ કરવી જોઈએ પેડ ઇન્ટર્નશીપ કરવી જોઈએ, કે પછી વિધાઉટ પેડ પેડ વિધાઉટ ઇન્ટર્નશીપ કરવી જોઈએ. કારણ કે અમારા કોલેજમાંથી આ વર્ષે ઇન્ટર્નશીપ્સ કરવાની છે, તો મને કોઈ આઈડિયા જ નથી. કેવી રીતે ઇન્ટર્નશીપ કરવાની છે, કેવી રીતે નહીં, કરવાની મે કીધું લાવું તને પૂછી જોઉં. તને ખબર હશે, કે તારા ઘરે બધા એ કરેલું છે નેં તું તને પૂછી જોઉં.
હા, જો તારે એ આઈ પર પ્રોજેક્ટ કરવો હોય, તો તું ચેટ જીપીટી પર કરી શકે એ સૌથી બેસ્ટ છે, અ
ટોપિક છે, કારણ કે આના વિશે, તને બહુ બધું મળી જો જાણીશ બ
બધી મળી જશે, તને તો તારો પ્રોજેક્ટ આમ સારો એવો બની જશે, અને જો તારે ઇન્ટર્નશીપ કરવી છે તો ઇન્ટર્નશીપ હુ, કહું તો તું અમદાવાદ વડોદરા કર. અને પેડ ઇન્ટર્નશીપ નહી, કરવાની. ફ્રી મા જે ઇન્ટર્નશીપ મળે ને એજ કરવાની, કારણ કે એનુ મહત્વ, વધારે જો તું પેડ ઇન્ટર્નશીપ કરીશ તો એનો કોઈ મહત્વ નથી હા જો તને ના ના મળે અને જાહેર કેસમાં જ કરવાની હોય તો તું કરી શકે છે પેડ. પણ હું તો કઉ ને તો તું ટ્રાય એવો કરજે કે તને ફ્રી ઇન્ટર્નશીપ્સ મળે. અને તું અમદાવાદ વડોદરા જા કારણ કે ત્યાં તું ત્યાં
હમ્મ.
ઇન્ટર્નશીપ્સ કરીશ ને તો ત્યાં તમને સ્ટાઇપન્સ પણ મળશે. અને સ્ટાઈપન્સ તો દૂરની વાત છે ત્યાં છે ને તને પ્લેસમેન્ટ ભી મળી જશે. જો કોઈ જોબની વેકેન્સી હશે અને તારું કામ સારું લાગશે એ લોકો લોકોને તો તને લઈ લેશે જોબ પર એ લોકા તો હું તો તને એવું કહું કે મોટી સિટી માં જ જા તું ઇન્ટર્નશીપ કરવા કે ત્યાં શું જોબનો ફાયદો મળી રહે આપણને. અને ત્યાં પગાર બી સારો એવો હોય તો તું ફ્રી ઇન્ટર્નશીપમાં ટ્રાય કર ઇન્ટરવ્યુ સ્ક્રેપ કર એ લોકો ઇન્ટરવ્યુ લેશે. તારું.
અને પછી તું ઉમ અમદાવાદ વડોદરા યુનિવર્સિટીમાં ઇન્ટર્નશીપ ટ્રાય કર. અને અત્યારથી મેલ કરતી રહે કારણ કે એ લોકો જોશે નહી. એટલે ત ટાઈમે કરવાડશે તો શું એરે ત્યારે કરવાની.
હા એ તો હું અત્યારે મેલ ભરવાના ચાલુ કરી દઈશ. પણ તું મને તારા નજરમાં કોઈ કંપનીઝ હોય તો તું મને સજેસ્ટ કરજે. અને મારી પાસે બે ફિલ્ડ છે એક આઈટીની ફિલ્ડ આઈટીની ફિલ્ડમાં બી મારાથી જવાય અને એક બિઝનેસની ફિલ્ડ તો હું કઈ ફિલ્ડમાં જઉ ત મને કેને કઈ ફિલ્ડ મારા માટે બેસ્ટ છે. જેમાં હું ઇન્ટર્નશીપ કરી શકું.
મારા મત મુજબ તો તારે જોઈએ.
કારણકે એ અત્યારે સ્કોપ વધારે છે.
બિઝનેસ તો અત્યારે બોઈસ બધા કરતા જ હોય છે. તો તું એઆઈમાં ટ્રાય કર એઆઈમાં થઈ જશે તારી એ બેસ્ટ છે. કારણ કે
તૈયારીનો અત્યારે જમાનો એ આઈટી રી ઇન્ટનશીપ માટે બઉ સારી
અને હા મારી જેમાં કંપનીઓ હશે તો હું ત કહી અને
તો એમાં ઘઉ જોબ કરે છે ને એ કંપની આપ હું પૂછી જઈશ કે ઇન્ટનશપ સાથે અને જો આપડા હે તો હું મને કશ વાત કરો.
એટલે શું તારે જલ્દી જલ્દી થઇ જાય અને તું ટેન્શન ના લઈ.
હું વાટ કરીને એટલે તારું જલ્દી જલ્દી થઈ જશે એ તો ચિંતા ન કરું અને સારી એ કોપ તને મોકલી છે. એ સિવાયથી તું કોન્ટેક્ટ
કરતી રેજે એ લોકો જોડે.
ઈમેલ કરતી લેજે વોટ્સએપ કરતી લેજે એટલે
તારી ઈમેલ એપ્લિકેશન જલ્દી જલ્દી જોઈને તને બ માટે, તો તું અને, ફરવાની મહિનાની દોઢ મહિનાની, કે ત્રણ મહિનાની
ના મારે, તો ખાલી એકવીસ દિવસની ચઇન્ટનશીપ કરવાની છે, એટલે તુ પૂછી શજે કે એ કેવી રીતે થાય, કેવી રીતે નહી. કારણ કે મને એનું કશું જ નોલેજ રહે તને ખબર છે, એટલે મેં તને પૂછવા જ ફોન, કર્યો કે શું કરું? કેવી રીતે કરુ? મારે ખાલી એકવીસ દિવસની જ ઇન્ટર્નશીપ કરવાની છે, અને જો તારી સારા ભયના કંપનીમાં થઈ જાય તો બહુ સારુ મને કશ આમ આમ થોડુ, નર્વસ નર્વસ ભ તારો ભય હોય, તો કારણ કે એ મને સારી રીતે ઓળખે છે, પૂછી તું એને થાય તો નહી તોુ મને કંપની મોકલજ હુ, મારી રીતે બી ખોરતી રહીશ ને કરતી રહીશ, અને બીજું કઈ હશે, તો હી હું તને કહીશ, તે ઇન્ટર્નશીપ કઈ કરી હતી અને કરી, તે મે તો બીજું કર્યું છે, એટલે મેં તો આઈ તો કરી છું. અને મેં અમદાવાદ કરી હતી, અને એમાં મને એક સરપંચ બ મળતા હતા, અને એ બહુ પેલા જે ફકીી, હતી ને એ મને ત્યાંથી જ મળી, તું જોબ એ લોકોનેમ ત્યાં જ હાર કાઢીધીું માું વર્ક સ હતુ, ને તો એ લોકો મને કીધીધું કે બે ના આવે તમે અ માટે આવી, જજો
કારણ, કે એ લોકો મારું વર્ગ ગમ્યું તું અને મને થોડી.
ન બો એન્ટ્ર તને કોડિંગથી સારીું, વાતર હતી. તેને નિલાઈ, વસ મને ઇન્ટર્નશીપ ચરિટી મળી. કારવામા ક ક સબ્જેક્ટ, કાર્ય મને મારે આઈટીમાસી આવે સી પ્લસ, પ્લસ આવે જ. સ આવે એસ વર્ડ આવે, તો એ બધાનું મ બેઝિક બે નોલેજ છે, તો તું તારા ભાઈ ને વાત કરીને જો એ આઈટી રિલેટેડમાં મારા માટે ઇન્ટર્નશીપ હોય, તો તું એ મને કે, તો હું, આગળ મારી સ્કીલ્સ ડેવલપ કરું છ છે, તો ખબર હોય, કે આ સ્કીલ્સ જોઈશે એના માટે તો હુ, ડેવલોપ કરું
અચ્છા, તને આ બધું આવડે છે. તો જાણે પેલા, સોફ્ટ
છેને કૉમ્યૂનિકેશન ડાઉનલોડ કર ને આ બાબને આ કમ્યુનિકેશન સ્કિલ બહુજ
છે, અને ટ
બસ
કે એ લોકો કોટ કરવું પડશે, તને નહી, ફાવ તો ત લોકો સાથે, વાત કરવી પડશે તો, તું એ ઈન્ટ્રો કર
આલા, ટમ ઘરેઠ પાણી, પને કએ
હમા
હા, તું વાત કરજે મને જરૂર છે, ઇન્ટર્નશીપની મારે શોજવાની છે, તો તું હેલ્પ, કરે તો તમારા માટે થોડું સારું થઈ જાય. અને ચાલ એ બધુ, તો છોડ ભણવાનું તું ક્યાં ઘરે જમવાનું બની ગયુ, કે હજી બાકી છે, જમવાનું બને વાનુ અને ચાલ હવે. કઈક કરીએ, તારી જોબ થઈ, ગઈ હવે
ના ત્યાં તો હું માસ્ટર્સ કરું છું અને માસ્ટર્સમાં
ીને એમથીએમ રીધ ચાલ ચજમાં કરીશું અને.
જમવાનું તો બાકી.
ફોન આવ્યો એટલે મે મું કે પહેલા વાત કરી રહું.
બવ જમવાનું આજે દિવસ બ હેપ્ટ. તમા મારો બહજ તણાવ વાળો દિવસ હતો બહુજ થ ગયો આજે અને આજે હું અમદાવાદ ગઈ હતીથી મારા ભાઈ ના કામથી. તો આજે ટ્રેનો બી બધી ટ્રેનમાં. એક્સીિડન્ટ થયો કોક ન પલા ટ્રેન કલાક ઉભી રહી ત્યાં આગળ. તો હું છ વાગે આઈ ઘરે હલો. હલો હ હ.
હ. હા આવે છે મન તારો અવાજ હા વાંધો નહી તો કઈ કામ હશે તો હું તને કોલ બેેક કરીશ તને કઈ કામ હોય તો તું મારુ નો કોન્ટેક કરજે અને. સાંભળ તું તારા ભયને પુછીને મને કહેજે તું સાચા સારી તબિયત પાણી તારી મમ્મી પપ્પાની તબિયત પાણી સાચવજે સારું ચાલ હવે આપડે પછી વાત કરીએ મારે થોડું કામ છે. થેન્ક યુ તારો તારો ટાઈમ આપવા માટે મને મારી સાથે વાત કરવા માટે. પછી વાત કરીશું આપડણે આઈશું તારા ઘરે કોક દિવસ બેસવા બેસીને શાંતિ થી વાત કરીશું આપણે. ટલા ટાઈમ થી એમ બી આપે મળ્યા નથી. હા ને સારું ચાલ આપડે મળીએ બાય
હા ચાલ આપડે મળીએ પછી મને ભી કામ છે. તું બી કામ કર હું બી કામ કરું તું બી સાચવ છ ત્યારે તાર મમ્મી પપ્પા ને ઠીક છે. બાય ટેક કેર.